હા બોલ
શું કરે છે.
હા બસ બેઠી છુ,
હમ્મ,
હમ શું કરે તારે હા બોલ,
હું એમ પૂછવા જતી હતી કે ભાઈ ભાડાનું ઘર વધારે સારું કે પછી પોતાનું ઘર વધારે સારું.
આમ તો જોવા જઈએ ને તો ભાડાના ઘર કરતા પોતાનું જ ઘર વધારે સારું. પણ હવે તમે જો નવી જગ્યામાં જવાના હોય. ને એના તમને બહુ, અંદાજો ના હોય કે ક્યાં ઘર સારું લેવું ક્યાં સારું પડશે આપણને, એની કોઈ બહુ આઈડિયા નહી આવતી હોય તો સૌથી પહેલા તમારે થોડો ટાઈમ, તો ભાડાના ઘરમાં રહેેવું જ પડે હવે ત્યાંની, અ ત્યાંનું માર્કેટ જોઈ લો ત્યાંની બસ્તી જોઈ લો કે, ત્યાંનું ગામ કેવું છે તેના ત્યાંની સિટીનો એરિયા કેવો છે, તો એ બધું તમારે જોઈને જોવું પડે ત્યાં રહીને, અને પછી તમારેથી અ, પછી તમારે નક્કી કરવાનું કે ભાઈ તમારે ક્યાં રહ રહેવું છે પછી તમે તે જ તે જ એરિયામાં તમે ઘર જોઈને પછી પોતાનું લ લઈ શકાય.
હમ સાચી વાત છે ભાડાના ઘરમાં તો શું પી આપડે કઈ આપડું આપડા મન નું કરવું હોય ને તો, થી થતું હતું કે ચાલ આપણે અહિયાયા ફર્નિચર જોઈએ છે કિચન માં ફર્નિચર જોઈએ છે, ભાડાના ઘરમાં ખાલી કિચનમાં જ ફર્નિચર આપે છે બીજે કંઈ ફર્નિચર નથી આપતા. એટલે, ઘણી વખત બઉ પ્રોબ્લેમ થતો હોય છે, બધી સામાન મૂકવાનો ક્યાં મૂકવાનું શું કઈ ખબર નથી. પડતી હતી પછી આપણેે મનનું ના કરી શકીએ અહિયાં એ ઘરમાં, આપડે જે કાઈ પણ કરવું હોય તો પૂછી પૂછી ને કરવું પડે.
હા આપણને આપડી સગવડ સગવડતા પ્રમાણે જે, ઉભું કરવું હોય તે ના થાય પછી.
પછી મેઈન વાત તો એવી છે કે ઘરનું વાઈબ્રેશન કેવું છે,
હા,
ઘર આપણને ફાવે છે કે નથી ફાવતું એ મેઈન જોવાનું છે, કારણ કે ઘણા ઘરમાં એવું હોય કે ઘણા, આપડણે ઘર ઘ ઘણા ઘરમાં આપણે જતા હોઈએ છીએ, તો આપણે વાઈબ્રેશન સારી નથી આવતી હોત તોવ ઘ ઘણું નુકસાન થતું હોય છે, ઘણા બધા આપડે બઉ ફસાઈ જતા હોઈએ છે, કામમાં, એટલે બધા ઘર જોઈ ને લેવું પડે એટલે મને સારું બીક લાગે છે કે ભાઈ, અ શું કરીશું હવે હું ભાડાના ઘરમાં રહું છું તો હવે હું પોતાનું ઘર લેવું પણ, અત્યારે કેટલું મોંઘું પડી ગયું છે,
અત્યારના તો બઉુ જ માર્કટ ડાઉન ચાલતું છે, ને મોંઘું તો છે, જ તમે આ ઘરમાં રો, અને ભાડાના ઘરમાં રહો તો તમારે ભાડાના બી એક્સપેન્સ વધી જાય છે, બીજો બધો ખર્ચા તો કાઢવાનો જ પ્લસ ભ ભાડા નો ભાડા ભરવાના બી એક્સપેન્સ આપડો વધી જાય છે, એ ખર્ચો બી વધી જાય હ છેબ
ખર્ચો વધી જાય છે એ તો વાત બરોબર છે, પણ પછી જો આપડે પોતાનું ઘર લેવા છેએને તો ત્યાં આંગળી એડવાન્સ આપડે, પચીસ થી ત્રીસ લાખ આપડે ભરવા પડે છે,
હા બરોબર
એટલા બધા ભરવા પડે તો આપણી પાસે એટલા બધા કેશ હોય ની હંડ્રેડ પર્સેન્ટ થાય નઈ,
હમ્મ,
તો હવે મને એવું થાય છે, કે હું કરું તો શું કરું? જો પચીસ હજાર જો હું પચ અમ્મ એમ બધા એમ કહે છે, કે પચીસ હજાર હફ તો ભરે તો પોતાનું ઘર થઈ જાય. પણ પચીસ હજાર હફ્તો આવતો નથી. ત્રીસ થી ચાલીસ હજાર હફ્તો આવે છે. એવી તો જો કે આપણે મહિનાની કમાણી પણ ના હોય.
હમ્મ બરાબર છે.
એટલે મને એવું થાય છે, કે ભાડાના ઘરમાં રવ, પણ બરોબર છે. પણ-પણ પોતાના ઘર માટે પણ આપણી પાસે કેશ કે થોડા એવા પૈસા હોવા જોઈએ. તો કે આપણેે સામે ભરી શકીએ.
બરાબર છે. એના માટે પણ લોન જ કરાવી પડે. થોડોક ટાઈમ અહ તમને તકલીફ પડે, પણ જેમ-જેમ તમારા તમારો છો તારા બા તારા છોકરા હશે એનો પગાર વધશે. એના લગ્ન કરીશ એટલે એની વાઈફ આવશે, એ બી કમાશે. એટલે બધા મળીને પછી હફ્તો ભરાઈ જશે, ને ઘર બી ચાલશે. ને ઘર તમારું પોતાનું થઈ જાય એમ.
અત્યારે પણ અમે અમદાવાદમાં કે ગાંધીનગરમાં ઘર જોઈએ છે, તો સ્ટાર્ટિંગ નેવું લાખ કરોડ, પંચાણું લાખ એવા. અને આપણી સ્કવેર ફૂટ પણ નાની હોય.
હા.
આપણને ઘર નાનું જ મળે. આપણને જોઈતી હોય એવું મોટું ઘર ના મળે. અને જો મોટું ઘર તમે લેવા જાવ છો તો કરોડ, દોઢ કરોડ એવા ભાવ હોય છે.
હા, હા.
તો એમાં જ આપણે એડવાન્સ ચાલીસ, પચાસ લાખ તો આપણે એડવાન્સ જ ભરવા પડે, ત્યારે આપણને આપણું ઘર આપણા પ્રોસેસ ચાલુ થાય.
ચાલીસ થી પચાસ લાખ.
હા તો એટલા. ક દોઢ કરોડ નું ઘર હોય તો આપણે એટલું તો ભરવું જ પડે. કારણ કે દોઢ કરોડના ઘરમાં તો આપણે એડવાન્સ તો દરેક બિલ્ડર માંગતા જ હોય છે. અને એની પાછળ પણ કેટલી બધી પ્રોસેસો હોય છે.
હા, હા બરબર છ.
તો એટલા બધા પૈસા એટલા બધા જે પૈસા આપવા પડે આપણે ઘણ
હમ્મ-હમ્મ.
મુશ્કેલ પડી જાય છે, આ બધું કામ કરવામાં.
બરાબર છે. પણ હવે આપણી પાસે પૈસા ન હોય, ને ઘર જોઈતું હોય, પણ જો માણસો હોય વધારે ઘરમાં તો એ પોસિબલ છે, કે તમે ખર્ચો ઉપાડી શકો. કેમ કે બધા એ જ પછી કામ કરવા જવું પડે, બધા એ જ કમાઈને લઈ આવું પડે પૈસા. બધા એ પૈસા જોડીને ઘરે ચલાવું પડે. અને અહ હફ્તો બી ભરવો પડે. મારા નણંદ છે ને, એમના હસ બન્ડ એક્સપાયર થઈ ગિયા. ત્યારે એક છોકરો હજુ જસ્ટ કમાવવાનું શરૂ કર્યું તું, છ-સાત હજાર થી એને સ્ટાર્ટ કરેલું. બીજો છોકરો તો ટેન્થમાં ભણતો તો. અને પ્લસ એમની પાસે પોતાનું ઘર જ નતું, ભાડાના ઘરમાં હતા એ લોકો. તો છોકરો કંપ છોકરાને એક સારી કંપ પનીમાં જોબ અપાઈવી, તારા અહ મારા હસબન્ડે. અને અહ બીજો છોકરો છે એને અહ બે એના બહેનના ઘરે મૂકી આયવાં. એમની બહેન એનો ભણવાનો બધો ખર્ચો એની ઉપર એનો બધો ખર્ચો ઉપાડી લીધેલો. ચાર ચારેક વર્ષ એ લોકોએ આવી રીતે કાઈઢા. પછી છોકરાની પગાર છોકરાનો પગાર વધી ગિયો. જેમ છોકરો ત્યાં બીજો છોકરો હતો એ બી કમાવા લાયગો. ને જોયું બે બે ચાર વરસ બીજા કાઢીને એ લોકો જોયું. તો બધા એ નક્કી કર્યું કે આપડે બધા મળીને જો હ તો ભરશું ને ઘર ચલાવશું તો આપડું આ આપડુ પોતાનું ઘર પોસિબલ છે અત્યારે પછી તો બે વવરો આવી ગઈ. બે વવરો ના લગ્ન એટલે બંને દીકરા ના લગ્ન કર્યા બે વવરો આવી ગઈ. અને પછી બધા જ કમાતા થઈ ગયા એટલે અત્યારના જોવા જઈએ તો એ લોકો પાસે પોતાનું ઘર પોતાની ઘરની ગાડી છે ઘરમાં મોટું ટીવી છે. ને બહુ સરસ રીતે નાઈસલી એ લોકો હેન્ડલ કરી લેતા છે આ બધું ખર્ચ
આબરું સા સી વે છે પણ બધા ઘણા કમાવા વાળા જો વધારે હોય તો વાંધો નથી આવતો.
હમ
એટલે કમાવા વાડુ સારું છે કારણ કે કે અમારે તો શું હું કરું પ્રાઇવેટ જોબ કરું તો પ્રાઇવેટ જોબમાં તો કઈ મારા પીસ્તાલીસ હજાર પગાર ના આપે કોઈ પણ ના આપે તો એની માટે તો હું તો ખાલી ઘરનો શાકનો અને દૂધનો જ ખર્ચો કાઢી શકું.
હમ હમ બરાબર
અને છોકરાઓ છો તો ઘરનું ભળ ઘરે ઘરના ભાડા ભરે છે પણ પછી બીજા શોખ એ લો કો ના કરી શકે
બરાબર છે હા થોડા શોખ પછી થોડાક કંટ્રોલમાં રાખવા પડે આપડે શોખ તો પૂરા થાય પણ કંટ્રોલમાં રાખવા પડે. જે પ્રમાણે એ લો કોને જીવવું હોય એ પ્રમાણે ના જીવાય કારણ કે ઘરના ભાડા ભરવાનું ઘર ચલાવાનું બધા જ પછી પોતાના શોખ માટે બી પ પૈસા કાઢવાના એટલે અમુક વસ્તુ પછી કંટ્રોલ કરવી પડે એ લોકો એ
અત્યારે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે ને, તેવું થાય છે કે હું છોકરાઓને કેવી રીના આગળ વધારીશ? વવ ને વઉ આવશે તો હું એને શું ચડાવીશ કેવી રીતના ચઢાવીશ અને કઈ રીતના બધું મેનેજ કરીશ એ ઘણી વખત મારા મગજ ઉપર ટેન્શન આવી જાય મને
હમ હમ કઈ વાંધો ની વઉ ને ની ચડાવાય તો કઈ ની. મારી નણંદ ના બંને બાળકો એ લવ મેરેજ જ કરયા છે. ધામધૂમ થી લગ્ન કરયા જ નથી સાદાય થી જ લગ્ન અને પછી આ ઘર ઉભું કર્યું છે. અત્યાના પોતાની ગાડી છે. બધા ને ગાડી ચલાવતા આવડે છે. બધા ગાડી શીખી ગયેલા છે તો બધા આખા ફેમિલી સાથે મળીને એ લોકો જ્યાં જવું હોય ત્યાં જતા છે ગાડીમાં ફરવા ફરવા બી જતા છે એમ ને ક્યાંક પ્રસંગે જવું હોશે તો આખું ઘર એક જ ગાડીમાં બેસીને જાય છે.
હમ સારું કેવાય એટલું તો
હમ
પણ અત્યારે તો શું ભલે અ લગ્ન બહુ ધામધૂમથી તો અત્યારે કરાય જ નઈ કારણ કે વીસ થી પચીસ લાખનો ખર્ચો ગણી લેવાનો. અત્યારે સોનું પણ એટલું દોઢ લાખ રૂપિયા સોનું છે. આગળ આપડે સોનું આપડે ચડાવવું હોય તો કમ સે કમ પાંચ થી છ તોલા તો ચડાવવું પડે આપડે લગ્ન કરીએ તો. સગાઈમાં જ એક તોલો લઈ જવું પડે.
હા જો હવે આ જમાનામાં તો કેવું છે કે તમે. આટલું સોનું આપવું જ પડે. એમ કરીને તમે બેસી રો ને તો કઈ નહી થાય તમારાથી. પછી તમારે સોનામાં પાછળ સોનામાં જ પૈસા નાખવા પડશે ને વહુ ને જ પ આપવું પડે એ બધું. ને જો વહુવ વ છુટી થઇ જાય તો એ બધું સોનું લઈને જતી રહેશે.
હમ્મ.
એટલે એવું મગજમાં બાંધીને નહીં રાખવું કે મારે વહુને આટલું બધું સોનું આપવું પડશે. થોડુંક જતું બી કરવું પડે. કહી દેવાનું અમારી પરિસ્થિત નથી એટલી, અમારે આ ખર્ચો, ઓલો ખર્ચો, અહ ઘરનો અહ હપ્તા ભરવાનો, ઘર ચલાવવાનો આ બધો ખર્ચો છે એટલે અમે આટલું બધું સોનું તો અફ એ ફોર્ડ નહીં કરી શકીએ, કહી દેવાનું.
અમારા છોકરાઓ પણ એમ જ કે છે કે મમ્મી ધામધૂમથી લગ્ન કરવા એના કરતા મંદિરમાં ચાર ફેરા ફરી લેવા સારા. કા તો કોર્ટ મેરેજ બેસ્ટ છે કે.
બરાબર છે.
અને એવું હોય તો કંઈક નાનું એવું રિસેપ્શન રાખી લેવાનું, જે ઘરના અંગત-અંગત લોકોને બોલાઈ દેવાનું.
હા. બસ નજીકના જેટલા હોય એટલા એને બોલાવીને સરસ નાનું રિસેપ્શન કરી દેવાનું. એ બી ચાલે. હવે આજ જમાનામાં આટલું બધું મગજ ઉપર ભાર રાખીને જીવવાનો કોઈ મતલબ જ નથી.
હમ્મ. મને પણ એવું જ થાય છે કે જયારે મારા છોકરાનું સગાઈ નું કેક લગનનું આવશે તો ખૂબ મારા પિયરના ને થોડા સાસરી ના ગણતરી વાળા બલ બોલાવી અને પછી આ બધું ક પતાવી દેવાનું એવું.
હમ્મ બરાબર છે. ઓછા ખર્ચે જ બધું પતાવવાનું. પછી આખી જિંદગી અહ સહન કોને કરવાનું એક બી પૈસા આપડા પાસે ના હોય.
હ પછી એ પછી છોકરાઓ પહી કહે મમ્મી કહે આપણે ખવડાવીને પણ લોકો કાંઈ સારું બોલવાના નથી, કારણ કે ઈ પાછળ ખોદવવાના જ છે.
હમ્મ. એ તો ઠીક હવે. જેવી રસોઈ થઈ હોય એ પ્રમાણે બધા બોલે બી ખરા. પણ આપ પણે આપણા, આપણું આપણી જેટલી ચાદર હોય એટલા જ પગ પસારવાના.
હમ્મ-હમ્મ. બરાબર છે. એટલે હવે એવું જ કરવા વિચાર છે મારે.
હમ્મ-હમ્મ.
કે હું પોતાનું ઘરમાં રહું કે ના રહું પણ ભાડાના ઘરમાં પણ જો કદાચ છોકરાઓની સગાઈ થઈ જાય તો હું આ રીતના જ કરીશ કે ભઈ સાદું, સિમ્પલ અને સાદાઈ થી એકદમ જ.
બરાબર છે. સાદાઈ થી જેટલું કરીશ એટલા પૈસા તારા પાસે રહેશે. કે આગળ પછી આપડે આપડો બુઢાપો બી જોવાનો ને બધું છોકરાઓ પર થોડી નાખી દેવાનું.
એટલે થોડુંક આપડે બી કામ કરતા હોઈએ ત્યાં સુધી કામ કરતા રહેવાનું. ને પછી જેટલું આપણી પાસે ભેગું થયેલું હોય આપણી પાસે રાખવાનું. છોકરાઓને કહેવાનું તમે ચાર જણા બે જણા કે ચાર જણા મળીને કરી લો બધું. મેનેજ કરો.
હમ્મ. વહુ પણ આ જમાનામાં જો સમજદાર આવે તો બરાબર છે, નકર પછી તો જુદું કરવામાં જ આપડે તો જીંદ પેલું થઈ જાય.
હા બરાબર. એ બી એક પ્રોબ્લેમ છે આજનો. કે લોક કોને ફાવે તો સાથે રેય ન ફાવે તો પછી જુદા થઈ જાય.
પછી એક જ ઘરમાં રહીને જો રોજ ઉઠી ને રોજ કંકાસ થાય તો એ ઘરનું પણ ખોટું પડે.
બરાબર છે.
છોકરાઓને ભી કહેવાનું ભઈ તમારા પગાર સારા બને એવી મહેનત કરો. એટલે આપડે સારી રીતે સારું ઘર લઈ શકી
સાચી વાત છે આ કરવું બધું હમ બરાબર છે.
સારું ત્યારે ચાલ ત્યારે. હને હવે પછી કાલે મળીએ આપડે આવજો